હલો કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
હું પણ એકદમ મજામાં તમે કો શું કરો છો?
બસ ઊંઘવાની તૈયારી કરીએ છે હવે તો.
ઓહો, સરસ. પણ આજે આપડે એક સરસ વિષય પર વાત કરવી છે, કેરલાની મુસાફરી.
હા ચલોને એના માટે તો આપડા જોડે સમય પર સમય છે. પછી ઊંઘી લઈશું આપડે ખુબ જ સુંદર વિષય છે અને કેરળ છે ને ભારતનો ખૂબ જ આમ સુંદર રાજ્ય છે.
હા કેરળને ભગવાનનું પોતાનું દેશ પણ કેહવામાં આવે છે.
શું વાત છે અને ત્યાં છે ને ઘણી હરિયાલી અને પ્રકૃતિ સુંદરતા જોવા
હા ત્યાં નદી, તળાવ, સમુદ્ર અને પહાડો બધું જ છે.
બિલકુલ અને કેરલ ના બેક વોટર દુનિયા બહારમાં પ્રદી આમ પ્રસિદ્ધ છે.
હા, બેક વોટર એટલે શાંત પાણીમાં રસ્તા.
એજ અને આ રસ્તા ઉપર હાઉસબોટ ચાલે છે.
હા હાઉસબોટમાં લોકો આરામથી ફરવા જાય છે.
બિલકુલ અને હાઉસબોટની આમ રચના પણ આમ ખુબ જ સુંદર હોય છે હા.
તેની અંદર જમવાની અને સૂવાની પણ વ્યવસ્થા હોય છે. .
બિલકુલ તેથી લોકો એક દિવસ એક વધુ સમય ત્યાં રહે શકે છે.
હા કેરળમાં ઘણા ની અ નિરાયેલ અને નારિયલ અને ઝાડ જોવામાં મળે છે.
બિલકુલ અને કેહવાય ને કે નારિયલ ત્યાંના જીવનનો આમ મહત્વનો પાક છે.
હા ઘણા ભોજનમાં નારિયેળનો ઉપયોગ થાય છે.
બિલકુલ નારિયલના તેલ પણ આમ મોટા પ્રમાણમાં વપરાય છે.
કેરળ ની ખે ખેતી પણ સારી ગણાય છે.
હા એ તો છે કે ચોખા મસાલા અને ચાની ખેતી વધુ થાય છે ત્યાં
હા બિલકુલ ઈલાયચી, મરી અને લવિંગ પણ ત્યાં ઉગે છે.
બિલકુલ અને કેરલનો હવામાન મોટું ભાગે છે ને ગરમ અને ભીનું જ હોય છે.
હા સાચી વાત છે વરસાદ પણ ઘણો પડે છે ત્યાં ગડી.
એજ અને કેવાયને કે હરે આમ હરિયાલી ખેતર અને ઝાડ આમ અનોખો શાંતિ આપે છે.
સાચી વાત છે, કેરલના દરિયા કિ કિનારે પણ ઘણા જાણીતા છે.
બિલકુલ અને સવારે અને સાંજે દરિયાનો નજારો મનોહર લાગે છે.
હા, ઘણા લોકો ત્યાં ફરવા અને આરામ કરવા આવે છે.
બિલકુલ અને કેરલમાં છે ને ઘણા સુંદર આમ ધોધ પણ છે.
પહાડો વચ્ચે વધુ પાણી જોવાની મજા અલગ જ હોય છે ત્યાંની.
એ જના કેરળ ના આમ જંગલોમાં પણ આમ ખુબ મોટા છે.
ત્યાં હથી હાથી હરણ અને બીજા પ્રાણી જોવામાં મળે છે.
એ જેને પ કહેવાય ને કે પક્ષીઓની ઘણી આમ જાતિઓ પણ ત્યાં વસે છે.
પ્રકૃતિ પ્રેમી લોકો માટે આ રાજ્ય ઉત્તમ છે.
બિલકુલ ત્યાં છે ને રાષ અમુક ઘણા રાષ્ટ્રીય ઉદ્યાન પણ થતા હોય છે.
હા જંગલની સફરથી પ્રકૃતિ વિશે ઘણું જવા જાણવા મળે છે.
એ જ અને કેરળમાં ચા અને બગીચા પણ આમ સુંદર લાગે છે.
ડુંગર ઉપર લીલા બગીચા દૂર સુધી દેખાય છે.
એજ અને આ દ્રશ્યો ખુબ જ આકર્ષક હોય છે.
ઘણા લોકો ત્યાં ફોટો પણ પાડે છે.
બિલકુલ અને કેરલમાં સફાઈ પર પણ વધારે જ ધ્યાન આપવામાં આવે છે.
હા રસ્તા અને જાહેર જગ્યા ઘણી ચોખ્ખી હોય છે.
એ સ્વચ્છતા થી છે ને પ્રવાસીઓને સારો અનુભવ મળે છે.
કેરલમાં શિક્ષણનું સ્ટાર પણ સારું છે.
એજ અને ઘણા
હલો.
હલો અને કહેવાય છે ને કે ઘણા લોકો શિક્ષણને પણ મહત્વ આપે છે ત્યાં તો.
હા બિલકુલ ત્યાંની સંસ્કૃતિ પણ અલગ જ અને સમૃદ્ધ છે.
એ જેના લોકો પણ આમ કેવાય કે આમ પરંપરાનું સન્માન પણ કરે છે ત્યાં
હા બિલકુલ ત્યાંના તહેવારો પણ ઉત્સાહથી ઉજવાય છે.
બિલકુલ અને કેહેવાય ને કેરલ નુ સંગીત અને નૃત્યને વાતાવરણ જીવત બનાવે છે.
હા કથકલી કેરલ નું પ્રસિદ્ધ નૃત્ય છે.
બિલકુલ અને તેમાં પણ રંગબેરંગી આમ વેશભૂષા પણ હોય છે.
હા કલાકારો ચહેરા પર સુંદર રંગ રંગ કરે છે.
એ જ. કેહેવાય છે ને કે હાથ અને કહેવાય છે ને કે હાથ અને હા બોલો શું કહો છો.
અને કહેવાય છે ને હાથ અને આંખના હાવભાવ થી તા બતાવે છે.
બિલકુલ અને કહેવાય કેમ મોહનીયતમ પણ એક આમ સુંદર નૃત્ય છે આમ નૃત્યનું નામ છે. કે મુુંહી નહી આતા
હા અને આ નૃત્ય શાંત અને કોમલ લાગે છે.
વધી જાય છે.
હમ બિલકુલ. આ કેરળની કલા દુનિયાભરમાં ઓળખાય છે.
એ જ.
એજ.
અને કવાયને કે આમ આ રાજ્ય પ્રકૃતિ સંસ્ સંકૃતિ અને પરંપરાઓને સુંદર મેલ છે.
હા એટલા માટે ઘણા લોકો કેરળ વિશે જાણવા ઈચ્છે છે.
બિલકુલ આ તો સ કેવાય ને કે સૌરાષ્ટ્ર છે અને કેરલ છે. હજુ ઘણી આમ રસપ્રદ માહિતી તો બાકી છે હજી તો.
હા કેરમાં.
આમ કેવાય કે શરૂઆત છે હો.
હા બિલકુલ. અને કહેવાય ને કેરળમાં ઘણા સુંદર અને મહત્વનો. શીરો અ શીરો છે.
એ છે.
બ.
કોચી કેરલ નું આમ જાણીતું બંદર શહેર છે.
હા અહીંયા મોટું બંદર હોવાથી વે વેપાર પણ ઘણો થાય છે.
એજ અને કોચીમાં જૂના અને નવા બંને પ્રકારના. મકાન જોવા મળે છે.
હા અહીંયા પ્રસિદ્ધ ચાઇનીઝ ફિશિંગ નેટ પણ જોવા મળે છે.
બિલકુલ અને ઘણા પ્રવાસીઓ આ જગ્યા જોવા આવે છે હ. તમે કદી કેરેલા ગયા છો.
હા હું ગયો છું ને તમે ગયા છો.
હા હું એક વાર ગયેલો પણ છે ને ત્યાં મને ખુબજ આમ મજા આવી ગઈ પણ છે ને ત્યાં. ઘણી આમ તકલીફ પડેલી. કારણ કે કોઈ જોડે વાતચીત કરતા આપણને આવડે નહિ અને એમની ભાષા આપણને ખબર પડે નહિ. એટલે પછી આપડે પ્રયત્ન તો બઉ કરેલો એમની જોડે વાતચીત કરવાનો. છેલ્લે પછી ઇંગ્લિશ માં આપડે વાત. એને તમને ફાઈ ગયેલું એવું હતું. ખુબજ આમ ત્યાં મજા આવી ગઈ કેરલમાં.
હા પણ ત્યાંની ભાષા આખી અલગજ હોય છે.
હા એ વાત તો હાચી કે ત્યાંની ભાષા અલગજ હોય છે.
હવે આપણેે મુનાર વિશે વાત કરીએ ચલો.
હા મુનાર ખુબજ આમ. કહેવાય ને મુ મુનાર છેને પહાડી વિસ્તારમાં આવેલું સુંદર સ્થળ છે.
હા અહીં ચા ના બગીચા દૂર સુધી પે પ. ફેલેલા છે.
બિલકુલ અને સવારનું વાતાવરણ શાંત અને ઠંડુ હોય છે.
ડુંગર અને ધુમ્મસ દૃશ્યને વધુ સુંદર બનાવે છે.
એજ આમ કેવાય કે અ. હમ ઠેકડાએ પણ અ અમે એક જાણીતું સ્થળ છે હ.
હા સાચી વાત છે અભિયા જંગલ અને. વાનિયા પેપરની માટે ઓળખ છે.
એજ અને હાથી જોવાની તક પણ મળે છે હો તે તો.
હા બિલકુલ પ્રકૃતિના પ્રેમી લોકો અહિયાં આવતા હોય છે.
હા ખુબજ આમ કેવાય કે આ જગ્યા છે ને બેકવોટર માટે. એ પણ ઓળખાય છે.
હા બિલકુલ સાચી વાત છે હાઉસબોટમાં શાત. આ રીતે ફરવાનો આનંદ મળે છે.
બિલકુલ અને ચારે તરફ છે ને. પાણી અને નારિયેળ ના ઝાડ જ હોય છેમાં ત્યાં તો.
હા હવે કેરળના ભોજન વિશે વાત કરીએ.
હા ત્યાંનું છે ને મુખ્ય અંંત છે.
હા નારિયેલનો ઉપયોગ ઘણા ભોજનમાં થાય છે ત્યાં આગળ.
બિલકુલ મસાલા પણ છે ને યોગ્ય પ્રમાણમાંજ વપરાય છે ત્યાં તો.
સાચી વાત છે કેળાના પણ ઉપર જમવાની પરંપરા પણ છે.
બિલકુલ હા કેળા ના પાન પર જમવાની આમ પરંપરા બહુ જ વર્ષોથી ચાલતી આવી છે અને આ આ રીત થી જમવાથી છે ને પરંપરા ન આમ કેવાય ને ચાલી રહી છે વર્ષો જૂની પરંપરા પણ
હા બિલકુલ હવે કેરળના તહેવારો વિશે વાત કરીએ ચાલો
હા કે કેરળ ના તહેવારોમાં સૌથી પડ તો ઓનમ આવે તે સૌથી જ મોટો તહેવાર ગણાય છે ત્યાં
આ તહેવાર આનંદ અને ઉત્સાહથી ઉજવાય છે
બિલકુલ અને લોકો છે ને ઘર સજાવે છે તે દરમિયાન
હા બિલકુલ ફૂલ થી સુંદર રંગોલી બને નાવામાં આવે છે આ દિવસોમાં
હા એજને વિશેષ ભોજન પણ બનાવવામાં આવે છે.
હા બિલકુલ મને આજે તમારી જોડે આ વિષય પણ વાત કરીને ઘણી મજા આવી.
હા મને પણ આ વિષય પર તમારી જોડે ખુબ જ આમ જ્ઞાન મળ્યું અને મજા આવી. કે આજ આ વિષય પર વાત કરીને
હા આપણે ફરીથી આવા વિષય પર વાત કરીશું ચાલો
હા હા ચોક્કસ મળલેે આવજો.
મળીએ.